હારુ
મારો અવાજ આવી રહ્યો છે તમને-
હ ના
હા આવી રહ્યો છે. આવી રહ્યો છે તો હું આજે તમને જે અત્યારે બધા લોકો જે એસ્ટ્રા મેરટલ અફેરમાં પડી રહ્યા છે. તેના વિશે થો વાત કરવા માંગુ છું અત્યારે તમે જાણો છો કે ઘણા બધા લોકો એવા છે. એસ્ટ્રા મેરિટલ અફેરમાં પડી રહ્યા છે અને તેના કારણે તેઓને ખુબ ઘણી તકલીફો થઈ રહી છે તો તેના વિશે હું તમને થોડું જણવા માંગુ છું તમે અત્યારે જોવો જ છો કે ઘણા બધા લોકો એવા છે. જે પોતાના લગ્ન પ્રસંગમાં જોડાય છે. અને પછીથી તેઓ તેમના જે પાર્ટનર્સ હોય છે જે ફિઅન્સે હોય છે તેમને મારી નાખે છે અથવા તેમના લવર્ જોડે મળીને તેઓ ભાગી જાય છે. તો તેના કારણે તેમના શનશ ને કેટલું બધું નુકસાન થતું હશે કેટલું બધું દુઃખ લાગતું હશે તો તેઓએ આ બાબતે સમજવું જોઈએ પરંતુ અત્યારના જે લોકો છે તેઓ આ બધી બાબતો સમજી નથી તેઓએ સમજવું જોઈએ કે જો આવું કરશે તો આગળની પેઢીઓ ઉપર શું અસર થશે અને આગળના લો કો શું વિચારશે હવે તમે જોવા જાાવઓ છો અત્યારે મહારાષ્ટ્રનો કિસ્સો જે સામે આવ્યો. નવો સામે આવ્યો છે કે જે ગ્રીન કલર ને મારીને નાખી દેવામાં આવ્યો હતો તેના લવર દ્વારા તો તે ખુબ જ ખરાબ કહેવાય છે તો છોકરીઓએ સમજવું છે છોકરીઓ એ આવું ન કરવું જોઈએ જેથી કરીને જે ઘરના છોકરાઓ છે તેમનું ભવિષ્ય બગડે તમાર શું માનું છે આ બાબતે.
હા તમે કીધું તેમ આ બધું રલશ રલશીપમાં બધું લવ માં પડી જાય છે અને લવ ના. કરવા બું ઘરના માટે બધું આ અઘરું પાડી રહી છે. હાલે તો મને બોધું આ યુ ચાલતું રહી છે અને અને આ રિલેશનશીપમાં એવું છે કે આ હમણાં નાના નાના છોકરા પણ આ બધું માં પડી રહ્યા છે લવ માં કે બુડુંકમાં પડી રહ્યા છે અને હાલે હમણાં જોવા જઈએ તો પાંચમા છઠ્ઠા વાળા ભ આ લવ માં પડી અને આ બધું મૃત્યુ કોનું હ ના અમારે આપડે. એમ જોવા જઈએ તો આ લઉ એ બધું આ છોડી દેવું. આપ જોઈએ અને ભણવા પર ધ્યાન આપવું જોઈએ અને આપણે એમ જોવા જઈએ તો આ લવ એ એવું વસ્તુ છે કે આપને જિંદગી બગાડી નાખે એવું છે અને આપણે એમ સારી રીતે જો એમ જીવન જીવું હોય તો એમ પેલા ભણવું અને પછી જોબ કર અને સારું આપડે એમ જોબ મળી જાય તો આપડણે સારી રીતે રહીએ તે માટે આપણે કઈ એવું બનવું જોઈએ પણ હમણા હાલ તો છોકરાઓ નાના કઈ એવું જાણતા જ નથી તમારે શું ક્યું એ બાબતે.
તમે જેમ કીધું તેમ આપણે પોતાના કરિયર પર ધ્યાન આપીશું અને આગળ વધીશું અને જેથી કરીને પોતાનું કરિયર બનાવીને આપણે સારી રીતે જિંદગી જીવી શકીશું અને ઘરનાને પણ થી જીવન જીવાડી શકે છે. તો હું તો એવું જ માનું છું કે અત્યારના જે જનરેશન છે તેઓ એવું માને છે કે તેઓ છોકરીઓ વગર સર્વાઈવ જ ન કરી શકે પરંતુ એવું નથી આપણે જો એકલા જીવન મો કરવા માંગીએ તો આપણે શાંતિ થી હરી ફરી શકીએ. અને ખુબ મોજ પણ માણી શકીએ પરંતુ અત્યારના છોકરાઓને બધાને એવું જ લાગે છે કે જો તેઓ છોકરીને જોડે રિલેશનશીપમાં ન આવશે તો છોકરી જોડે વાતો ન કરશે તો તેમનું જીવન અધુરું રહી જશે. પરંતુ એવું નથી પણ પરંતુ તે એવું વિચાર છે કે આપણે લગ્ન સંબંધમાં જોડાવું જોઈએ. અને અત્યારના જે નવજુવાનો છે તેઓ લગ્ન કરવા માટે કેટલા પ્રેરિત થઈ રહ્યા છે તે તમે જાણો છો. એવું જ કવા માંગુ છું કે લગ્ન ન કરે તો પણ આપણે જીવન જીવી શકીએ છીએ જિંદગી કાઢી શકીએ છીએ તો એવું નથી કે લગ્ન કર તો એ બાબતે તમારે શું માનવું છે.
હા. . પણ એ માટે જરૂરી પણ એમને. હા ભવા પર ધ્યાન આપવું જોઈએ અને આ લવના ચક્રમાં ઘણા એવું બની રહ્યું છે કે બની રહ્યું છે કે હાલે હમણાં બધા રિલેશશીપમાં પડી જાય છે અને અત્યારના નાના છોકરાઓ બે છોકરીઓ પણ બોયફ્રેન્ડ હોય છે અને તે બે બે રાખી રહ્યો છે અને એ માટે આપડે તે લોકો એમ વિચારે છે કે હા બીજા સાથે આ મોર્ડર્ન કરી નાખો એને એમ વિચાર આવે છે એટલે હમણાં ના છોકરાઓને એવું વિચાર આવે છે કે મારી જ નાખવું. આપડે એવું ના કરવું જોઈએ પણ અ વિચારવું જોઈએ કે ઘરના પર શું ડેટ એવું વિચારતા જ નથી એ બાબતે તમાર શું કેવું?
છોકરાઓ છે. છોકરાઓ છે તેઓ રિલેશનશીપમાં પડી રહ્યા છે. જે ખુબ જ ખરાબ કહેવાય છે અત્યારે તમે જોવા જાવ તો તમે કીધું છોકરી અને તેઓ પોતાનો ખર્ચ અથવા ખર્ચો કરાવી દે છે તો જે ઘરના છે છોકરીઓના તેમણે છોકરીઓનો ફોન ચેક કરવો જોઈએ જેથી કરીને જે છોકરાઓ છે તેમનો ભવિષ્ય તેમની છોકરીઓના લીધે ન બગડે ત્યારે તમે જોઓ તો ઘણી બધી સિરીઝો દ્વારા આપણને પ્રેરિત કરવામાં આવે છે જેમ કે તમે જોવું જ હશે ઇન્દોર એસ તેમાં જે બતાવવામાં આવ્યું છે કે આના લીધે છોકરાઓની જિંદગી કેટલી બગડી જાય છે તે છોકરો એકદમ સિન્સિયર હતો અને ભણવામાં ખુબ સારો હતો જેના કારણે તેનું આખી લાઈફ બગડી ગઈ અને તેનું કરિયર બગડી ગયું એક છોકરીના લીધે છોકરો એટલો બધો સિરિયસ થઈ જાય છે કે તે પોતાની લાઈફ નું પણ નથી વિચારતો અને ઘરનાનું પણ નથી વિચારતો તો છોકરી લોકોએ સમજવું જોઈએ કે તેઓએ ફીલીગ જોડે ન રમવું જોઈએ જેથી કરીને જે અત્યારના છોકરાઓ છે તે શાંતિથી પોતાનું કરિયર બનાવી શકે પરંતુ અત્યારના છોકરા પણ તેવા છે તેઓ એવું વિચારે છે કે જો તેઓ એક બે છોકરી ન રાખશે તો તેઓ ફ્લેક્સ કઈ રીતે ઘશે અને આવું વિચારે છે તો આવું ન કરવું જોઈએને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા જે જુવાનો છે તેઓ એકક્સ્ટ્રા મેરિટલ અફેરમાં ફસાઈ રહ્યા છે છે જેમ કે તમે અત્યારે જાણો છો અને જુઓ છો કે જે ભાભીઓ છે તેમાં તેમનો ક્રેઝ વધી રહ્યો છે તો તે બાબતે પણ છોકરાઓએ સમજવું જોઈએ તો તમારું શું માનવું છે આ બાબતે
હા તમે કીધું તેમજ હમણાં હાલની ભાભીઓ વાળા ક્રેઝમાં આવી રહે છે આ બધું રીલ્સ ના ચક્કામાં બધું ઇન્સ્ટાગ્રામમાં આ બધું જોઈ જોઈને લોકો બધું કરી રહ્યા છે અને હાલે હમને ઇન્સ્ટાગ્રામમાં બડું હોય એવું આ ગમે તે એવું વિડીયો આવે છે અને આ બધી રીલ્સો આવે છે એ જોઈને લોકો બધા કરી રહ્યા છે અને ગમે ત્યાં હ હાલે જ હમણા મહારાષ્ટ્રમાં અ ડુંગર થી એક અ એમના પતીને જ ફેકી દીધો અને ત્યાં મોત્યુ પામ એમ જો જોઈ તો આ બધું જો લોકો કર છે આ રિલેશનશીપમાં એવું બધું ચાલયું છે આપડે હાલે તો હમને એવું લોવમાં ન પડવું જોઈએ અને સારી રીતે સારું જીવન જીવવા માટે આપણે આપણા ઘરનાને પર્સનલી લગન કરવું જોઈએ. હમણાં લોકો એવું વિચારતા જ નથી. આ બધું આ લ ચક્રમાં બ બડું ખોવાઈ રહ્યું છે. તમારે શું કેવું એ બાબતે અને એમ જોવા જ તો આપડે અ રિલીયસમ ના પડું છે એમ જોવા જઈએ તો ઘણું સારું છે પણ એમ આપણા ઘરના જે આપણા માટે કરે છે. ચતાજ ન હા આપડે આ બધું લોહમાં ન પડવું જોઈએ ને એમ જોવા જઈએ તો હાલો તમને મારો અવાજ આવી રહ્યો છે? હલો હલો.